હાલો
હલો
હલો મિત્રો શું તમારી પાસે મારો અવાજ આવી રહ્યો છે
હા તમારો અવાજ આવી રહ્યો છે
હા કેવી ચાલી રહી છે જીંદગી
ચાલી રહી છે સારી જીંદગી
હા તો શું આપણે થોડી વાર રમત રમત અને ફિટનેસ ઉપર ચર્ચા કરી રહ્યે થોડી ધણી
હા હા કઈ ની આપણે તો મદદ મદદ ફટનેસ પર ચર્ચા કરીએ
હા ત હું તમને રમત ગમત અને ફિટનેસ વિશે થોડી ઘણી માહિતી આપવી રમત ગમત અને ફિટનેસ એ માત્ર શરીરને સ્વસ્થ રાખવા માટે જ નહીં પરંતુ એ ખુશાન અને સકારાત્મક જીવન જીવવા માટે પણ ખુબ જ જરૂરી હોય છે આજની ભાગદોડ વાળી જિંદગીમાં આ વિષય પર ચર્ચા કરી ખુબ જ પ્રસંગિક છે હમ્મ જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખુબ જ જરૂરી હોવું જોઈએ જેમાં શારીરિક મજબૂતાઈ એ નિયમિત રમત ગમત કે કસરત કરવાથી હૃદય મજબૂત બને છે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ માં પણ વધારો કરવામાં મદદ કરતા હોય છે. તેથી શારીરિક મજબૂતાઈ - હોવી જરૂરી હોય છે માનસિક તણાવમાં થી મુક્તિ મેળવી એ પણ શારીરિક તેમજ માનસિક વ્યવસ્થાઓ છે જેમાં જયારે આપણે રમીએ છીએ. કે વર્કઆઉટ કરીએ છીએ ત્યારે શરીરમાં સરેમાં જે સ્ટ્રેસ અને ડિપ્રેશન હોય છે એક દૂર કરવામાં મદદ કરતો હોય છે તેથી માનસિક સ્વાસ્થ્ય સારું થાય છે. રમત ગમતથી મળતા જીવન ના પાઠ આપણે જાણી જ શકીએ છી કે જેમાં રમત માત્ર મેદાન પૂરતી મર્યાદિત નથી ત્યાં આપને ઘણું શીખવે છે જેમ કે ટીમવર્ક, શિસ્ત હાર જ઼ીતનો સ્વીકાર એવી અનેક પ્રકારની બાબતો શીખવે છે ટીમવર્કમાં ધારો કે સાથે મળીને કામ કરવું અને બીજા પર ભરોસો રાખવો જેથી આત્મવિશ્વાસ રાખી અને જીત આપણે મેળવી શકીએ. શિસ્ત શિસ્ત અંગે જણાવીએ તો સમયસ પ્રેક્ટિસ કરવી અને નિયમોનું પાલન કરી નિયમિત રીતે ચાલવું એ શીખ શિક્ષણ મળી રહે છે અન હાર જીતના સ્વીકાર એ જીતનો આનંદ માનવા અને હાર માંથી શીખીને આગર વધવું એ પ્રેરણાદાયક બની રહે છે તેથી આપનને અનેક પ્રકારના જીવનના પાઠ રમત ગમત માં મેરવતા હોય છે. હા ફિટનેશ ના વિવિધ પ્રકારો છે જેમાં યોગ અને પ્રાણાયામ
હ
હા. રમતો હમ જીમ અને વેટિંગ ટ્રેનિંગ કરવાથી સાદી કસરત જે જેમાં ચાલવું, દોડવું સાયકલિંગ જેવી બધી હમ પ્રક્રિયા કરવા છે. પણ ચ આપણું શરીર ફિટ અને તંદુરસ્ત રહે છે ફિટ રહેવા માટે ફક્ત એ જીવ જીમમાં જવું જરૂર નથી તમે તમારી પસંદગી મુજબ હ મિચમ હા હ પસંદગી મુજબ યોગ્ય કાર્ય કરી શકીએ છીએ. હમ.
રમત ગમત અને ફિટનેસ વિશે હું પણ તમને થોડી માહિતી આપું છું.
હા જરૂર જણાવો.
રમત ગમત અને ફિટનેસ વ્યક્તિને સારી રીત માનસિક અને સામાન વિકાસ માટે ખૂબ શરીર મહત્વપૂર્ણ છે, નિયમિત રમત ગમત અને કસરત કરવાથી શરૂરી તંદુરસ્ત બને છે. મન પ્રસન્ન રહે છે. અને જીવનની ગુણવત્તા નું થાય છે. રમત ગમત નું મહત્ત્વ હું તમને જણાવું છું. રમતગમત શરીરને મજબૂત અને તંદુરસ્ત અને સ્નાયુની કાર્યક્ષમતા વધારે છે. શિસ્ત સમયનું આયોજન અને ટીમ ભાવના શરૂ કરે છે. આત્મવિશ્વાસ અને ઉદટ પર ના ગુણ વિકસાવે છે. માં અને ચિંતા ઘટાડા મુજબ થાય છે ફિટનેસનું ફિટનેસ એટલે શરીર અને મન બંનેનુ સ્વસ્થ રેવું. એક વ્યક્તિ રોજિંદા કાર્ય જલગથી કરી શકે છે. ને મ ઉજાવાને ફે છે. હું તમને ફિટ રહેવા માટેનો ઉપાય જણાવું છું. દરરોજ તીસથી સાઠ મિનિટ કસરત કર અથવા રમત સંતુલિત ને પૌષ્ટિક આહાર લેવું પરતું પાણી પીવુ સાત આઠ કલાક ઊઘ લેવી એ અમજહાન કરું જંકફુડ ધૂમ્રપાન અને નશિલા પદાર્થથી દૂર રહેવું તેમજ હું તમને બકરી યારમાં તો વસે જ પડી જણાવું અને તેમનું નામ આપું છું પ્રિય રમતમાં ક્રિકેટ ફુટબૉલ કબડ્ડી ખોખો વોલીબૉલ બેડમિન્ટન એટલેટ સમાતો સમાેશ થાય છે, આ બધી રમતો ખૂબ આનંદ માયે તેમજ જોવાની મજા આવે છે, આ રમતો ને રમવાથી વિદ્યાર્થીઓને ખૂબ લાભ થાય છે, તે લોકોને અભ્યાસની એકાગ્રતા વધે છે સ્મરણ શક્તિ મા સુધારો થાય છે, શારીરિક અને માનસિક વિકાસ થાય છે કિંમત અનેને સ્વસ્થ અને સફળ જીવન આધાર છે, નિયમિત કસરત વિવિધ આહાર અને રમત ગમત ભાગ લેવાથી શરીર તંદુરસ્ત મન આનંદિત અને જીવન વધુ સક્રિય બને છે, તેથી દરેક વ્યક્તિ રોજિંદી રમતત આપવું જોઈએ
આ રહી થોડી માહિતી તમે પણ આવી છે, થોડી માહિતી આપો
હા જરૂર
આજનો પડકાર જેમ ડિજિટલુગ આજના સમયમાં બાળકો અને યુવાનો મેદાન પર રમવા ને બદલે મોબાઈલ અને કમ્પ્યુટર સ્ક્રીન પર ગેમ રમવામાં બધુ સમય વિતાવે છે, જેથી સ્થૂળતા અને આંખોની નબળાઈ નું મુખ્ય કારણ બની રહ્યું છે, હ આ આધુનિક ટેકનોલોજી જેમાં મોબાઈલ અને કમ્પ્યુટર કમ્પ્યુટર જેવા માધ્યમો પર ગેમો રમવાથી મનુષ્ય ને ખૂબ જ નુકસાનકારક હોય છે જેમાં તેમની ચિંતાઓમાં પણ વધારો થતો હોય છે અને આંખો પર અસર થાય છે અનેક પ્રકારના તેઓ ચિંતિત કરતા હોય છે આ પરિસ્થિતિ ખુબ જ જરૂરી છે આપણે દરરોજ ઓછામાં ઓછી ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ જેવી શારીરિક પ્રવૃતિ માટે ફાળવી જોઈએ જેથી આપનું શરીર તંદુરસ્ત રહે અને
કોઈ બીમારી ના નડે. જો આપણે આ ડિજિટલ થી જેટલો દૂર ઉપયોગ કરીએ એટલા આપણને ખૂબ જ સા સારો અને સગવાળતા ધરાવતી શારીરિક જીવન જીવી શકી છેએ. ડિજિટલ ડિજિટલ અને આધુનિક મોબાઈલ અને કમ્પ્યુટરના ઉપયોગ કર્યા સિવાય આપણી જો રોજિંદા રમત ગમત રમતા હોય તો તેનાથી આપની શરીરમાં સુસ્ત રીતે જાવી રહે અને
આપણું શરીર તંદુરસ્ત રહે તેથી આપણું મન પણ ચિંતિત ના રહે અને શાંતિથી દરેક કામમાં વર્કઆઉટ થતું રહે. શારીરિક મજબૂત તા જવાઈ રહે અને નિયમિત કાર્ય પૂર્ણ થતું રહે. શું તમને મારી જોડે આ વિષય પર ચર્ચા કરવામાં આનંદાઇક
હા આનંદ આવ્યો.
આપનો ખુબ ખુબ આભાર આમ મારા માટે આજનો સમય આપવા માટે.
તમારે પણ આભાર.